અવાજ સંભળાય છે, મારો?
હા-હા આજે મને એક રસપ્રદ વિષય યાદ આવ્યો બચેલો ખોરાકનો ઉપયોગ
ઓડોને શું છે?
તોપિક બચેલો ખોરાક સર્જનક વાનગીઓ અને ખોરાકનો બનવાંની રીતો એ છે આ વાત
બરાબર
આજે મને એક રસપ્રદ વિષય યાદ આવ્યો બચેલો ખોરાકનો ઉપયોગ
હા, હું મજામાં આ આ વિષય ખરેખર ઉપયોગી છે. આપડે ઘરે ઘણી વાર ખોરાક બચાવી દઈએ છે.
હા અને ઘણી વાર એ સીટો. ડસ્ટબિનમાં જઈ જાય છે. મને લાગે છે, કે આ મોટી સમસ્યા છે.
બિલકુલ મને યાદ છે, કે નાના હતા ત્યારે ઘરે એક પણ રોટલી વધ વધ ફાવા દેતા નથી. વધારવા દેતા નથી.
મારા ઘરમાં પણ એવું જ હતું મમ્મી કેતી કે આનું સમાન કરવું જોઈએ સનમાન કરવું જોઈએ.
આજે લોકો પાસે પૈસા વધુ છે. પણ ખોરાક પ્રતિ કદર ઓછી થઈ ગઈ છે.
સાચી વાત. રેસ્ટોરેન્ટમાં પણ લોકો ઘણું ઓર્ડર કરે છે. અને પછી અડધું છોડી દે છે.
મને તો આ જોઈને અ ખબર લાગે છે. કેટલાક કેટલાક ને બી. વખત નું જમવાનું પણ મળતું નથી.
તમે ઘરે બચેલી રોટલીનું શું કરું છું
અમે સવારે રોટલી નો ચેવડો બનાવીએે છીએ. ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
વાહ અમે તો રોટલી ના લાડવા પણ બનાવીએ છીએ.
રોટલી ના લાડવા મને ખુબ ગમે છે તમે ઘી અને ગોળ નો સ્વાદ લાગે છે લાગતો હોય છે.
અને બચેલા ભાત નું શું.
ભાત ભાત માતી ફ્રાઇડ રાઈસ રાઈસ. કલટાસ ક ક્ટલેટ કે રાઈસ ઢોકળા પર બની શકે.
રાઈસ ઢોકળા વિશે હું પહેલી વાર સાંભળી રહ્યો છું.
હા. તેના ભાત નો સરસ ઉપયોગ થઈ જાય છે. હ
આ તો ખરેખર સર્જન અલક વિચાર છે.
ખોરાક વધપાવવા કરતા તેને નવું રૂપ આપવું વધુ સારું.
તમે નોટિસ કર્યું છે કે લગ્ન પ્રસંગ પ્ર પ્રસંગોમાં કેટલો ખોરાક બગાડે છે.
હ બ બહુ જ વધયુ લોકો બધી વાનગીઓ ટેસ્ટ કરવા માંગે છે. પણ પૂરી કરતા નથી હમ.
બઉ બ તમે નોટિસ કર્યું મને લાગે છે. કે પ્લેટમાં ઓછું લાવું જોઈએ અને જરૂર પડે તો ફરી લેવું જોઈએ.
હા અને કેટલાક રેસ્ટોરન્ટમાં બચેલો ખોરાક પેક કરવા પ્રોત્સાહન આપે છે.
કેટલાક દડીશોમાં ફૂડ વેસ્ટ વિરુદ્ધ જાગૃતિ અભિયાન પણ ચાલે છે.
હમ. હા અને કેટલાક રેસ્ટોરન્ટમાં બચેલો ખોરાક પેકિંગ કરવા પ્રોત્સાહન આપે.
આપણા દેશમાં પણ આ સંસ્કૃતિ વધુ મજબૂત થવી જોઈએ.
હા. સાચી વસ્તુ બિલકુલ ઘરથી ડરથી જ આ અદાલત શરૂ કરવી.
બચેલો શાક નું તમે શું કરો છો?
બચેલા શાક માંથી સેન્ડવીચ સ્ટફ કે પરાઠા બનાવી શકાય.
આ તો મને ખુબ ગમ્યું. બાળકોને પણ નવી વાનગી લાગે.
હા. અને તેઓને ખબર પણ ના પડે કે આ બચેલા શાક માંથી બન્યું છે.
ઘણી વાર ક્રેટિવિટી ખોરાક બચાવવામાં મદદ કરે છે.
હું પણ એજ માનું છું. રસોઈ એ એક કલા છે.
તમે ક્યારે ફૂડ ડોનેશન વિશે વિચાર્યું છે?
હા, કેટલાક એન જી ઓ બચેલો પણ સુરક્ષિત ખોરાક જ રૂરિયાતમંદો લોકો સુધી પહોંચાડે છે.
આ ખરેખર પ્રયાસ્તન્યા કાર્ય
પ્રશંસનીય કાર્ય છે. હા, ખોરાક નો બગાડ ઓછો કરવો એટલે એટલે માત્ર પૈસા બચાવવા નથી, પણ સંસાધન બચાવવા પણ છે.
સાચી વાત. ખેડૂત કેટલી મહેનત કરે છે. એક દાણા ઉગવ ઉગાડવા માટે.
એટલે જ દરેક દાના ની કદર કરવી જોઈએ.
આજની પેઢીને પણ આ મૂલ્ય સમજાવવું જરૂરી છે.
હા, સ્કૂલમાં પણ ફૂડ વેસ્ટ વિશે શિક્ષણ આપવું જોઈએ.
હું સહમત છું. બાળપણ થી આદત પડશે, તો મોટો ફેરફાર આવશે.
અને ઘરમાં જમતા સમય જેટલું જ જોઈએ એટલું જ લેવાનું.
આ એક નાની પણ અસરકારક વાત છે.
બિલકુલ. નાની આદતથી મોટા પરિણામ મલે છે.
આજેની વાતચીતથી મને ઘણા નવા વિચારા મલ્યા.
મને પણ મે નવી વાનગીમાં બદલાવવું ખરેખર રસપ્રદ છે.
ચલો, આગળની વાતમાં બીજી સર્જાનક રિ રેેશિપ વિશે પણ ચર્ચા અત્યારે જ કરીશું.
જરૂર. આ વિષય એટલો મોટો છે કે ઘની વાત કરી શકાય.
તો આગળ ચાલુ રાખીશું.
હા, ખુશીથી.
પછી વાતમાં, આપણેે બચેલા ખોરાકનો ઉપયોગ વિશે ઘણી રસપ્રદ વાત કરી શકી.
હા, અને મને એ વાત પણ ગમે કે ખોરાક બચાવવો એટલે પર્યાવરણને પણ, મદદ કરવી.
બિલકુલ. તમે ક્યારેય વિચાર્યું છે કે એક પ્લેટ ખોરાક પાછળ કેટલું પાણી વપરાય છે?
હા, હું એક આર્ટિકલમાં વાંચ્યું હતું. કે આન કે આન, અન ઉગાડવામાં અન્ન ઉગાડવામાં, ઘણુ પાણી અને ઉર્જા વપરાય છે.
એટલે જયારે આપણેે ખોરાક વેડફીએ છીએ. ત્યારે આ બધા સંસાધનો પણ વેડફાઈ જાય છે, સંસાધનો પણ વેડફાઈ જાય છે.
સાચી વાત, આ દ્રષ્ટિકોણથી જોવું તો ફૂડ બેસ્ટ વધુ ગંભીર લાગે છે.
મારા એક ઓળખીતા દરેક રવિવારે ફ્રાઇડે ચેક કરે છે.
શું માટે શું માટે?
તેઓ પેલા જોઈ લે છે. કે કોઈ વસ્તુ જલ્દી વાપરવી છે, અને તેને આધારે મેનુ બનાવી છે.
આ તો ખુબ પ્રેક્ટિકલ આઈડિયા છે.
હા આજ કઈ વસ્તુ ખરાબ પણ નથી થતી.
હમ ઘણી વાર આપડે વસ્તુ ખરીદી છીએ, અને પછી ભૂલી જઈએ છીએ.
બઉુ સરસ, આગળ ફરી મળીશું અને બીજા રસપ્રદ વિષય પર વાત કરીશું.
ચોક્કસ ઓકે.
આવજો.
હજ